હા કેમ છો?
હું મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે હવામાન કેટલું બદલાયું લાગે છે ને
હા એતો છે. સવારે આકાશ વા વાદળ વાલું થયું હતું અને હવે તો. તડકો જ નીકળ્યો છે. હમ.
હવામાનમાં તથા આવા ફેરફારો ખરેખર રસપ્રદ હોય છે. હ.
હા એ તો તું એ સાચું કહ્યું આપણા દેશમાં મુખ્ય વતે. ત્રણ આપણી ઋતુઓ છે ઉનાળો ચોમાસું અને શિયાળો અને એ ત્રણે મુખ્ય ઋતુ છે
હા સાચું કય્યું તમને કઈ ઋતુ સૌથી વધુ ગમે છે
મને સૌથી વધુ ચોમાસું અ ગમે છે કારણ કે ત્યાં વરસાદ પડે તેમાં વરસાદ પડે છે અને વાતાવરણ ખુબ સુંદર અને ઠંડુ અ લાગે છે.
હા મને તો શિયાળો ગમે છે. ઠંડી હવા અને સુખદ વાતાવરણ મનને આનંદ આપે છે
બરાબર અને ઉનાળા તો ઘણી વાર ખુબ ગરમ હોય છે ખાસ અને ખાસ કરીને અ જૂન મહિનામાં તાપમાન ખુબ જ વધી જાય તેથી લોકો ઠંડા પાણી અને આઈસક્રીમ વધુ ખાય છે... અને ઘણા લોકો તો ગરમી થી બચવા માટે પ્રવાસે પણ જાય છે કોઈ મોટા મોટા હિલ સ્ટેશનો ઉપર
હા એ તો તમને સાચું કહ્યું ચોમાસામાં વરસાદને કારણે ખેડૂતોને ઘણા લાભ થાય છે કારણ કે ખેતી માટે પાણી ખૂબ જરૂરી છે પરુ ક્યારેક વધુ વરસાદ પૂર અને નુકસાન નું કારણ પણ બની શકે છે છે.
હા એ તો તમે સાચું કીધો કુદરતી સંતુલન જાળવું ખુબ જરૂરી છે. અને જો શિયાળામાં લોકો ગરમ કપડા પહેરે છે અને ગરમ ચ કોફી અને સૂપ જે પણ હોય છે તે પીવાનું પસંદ કરે છે શું તને લાગે છે કે આ છેલ્લા કેટલાક વર્ષોમાં આમ હવામાન માં વધારે ફેરફાર આપણને જોવા મળ્યો છે..
હા ગ્લોબલ વોર્મિંગ ના કારણે ઋતુઓના સમય અને તાપમાનમાં ફેરફાર થઈ રહ્યો છે ઘણી વખત વર વરસાદ અચાનક પડે છે અથવા ઋતુ મુજબ પડતો નથી અને ઉનાળા માં ગરમી પણ પહેલા કરતા વધુ લાગે છે વૃક્ષોનું કાપણ અને પ્રદુષણ પણ આ માટે જવાબદાર છે જો આપણે વધુ વૃક્ષો વાવીએ તો વાતાવરણમાં સુધારો આવી શકે
હા એ તો તું એ સાચું કીધું અને જો ને શાળામાં પણ પર્યાવરણ અ અજાળવા અંગે જાગૃતિ ફેલાવા આવે છે જે- જેમ કે અગર કોઈ સિલેબસમાં એના વિશે અ આપડે જે ગવર્મેન્ટ છે તે એના વિશે છાપી રહ્યું છે અને કારણ કે આજના વિદ્યાર્થી તો આવતી કલનું ભવિષ્ય છે એટલે દરેક ઋતુની પોતાની અલગ સુંદરતા હોય છે
હા એ તો તમને સાચું કહ્યું ઉનાળો ફળોની ઋતુ છે. ચોમાસું હરિયાળી લાવે છે. અને શિયાળો આનંદદાયક વાતાવરણ આપે છે કુદરત ની આ વિવિધતા જ જીવનને રસપ્રદ બનાવે છે પરંતુ હવામાનના બદલાવને કારણે સાવચેતી રાખવી પણ જરૂરી છે
ત હા એ તો તમે સાચું કીધું કે ઉનાળામાં પૂરતું પાણી પીવું ચોમાસા માં સ્વચ્છતા રાખવી અને શિયાળામાં ગરમ કપડા પહેરવા જોઈએ આ તો ખૂબ એ વા સારી વાત કહી તમે અને આજે સવારે વાત વાતાવરણ કેટલું સરસ હતું ને પેલા
હા ઠંડી પવન ચાલી રહી હતી પરંતુ હવે બપોરે ખુબ ગરમી લાગી રહી છે આજકાલ હવામાન ખુબ જ ઝડપથી બદલાઈ જાય છે.
હા સાચું કહ્યું ક્યારેક સવારે વરસાદ પડે છે અને બપોર તડકો નીકળી જાય છે આપણા દેશમાં તો વિવિધ ઋતુ આવતી આવતી હોવાથી હવામાન અમાં સતત ફેરફાર જોવા મળે છે.
હા સાચું કહ્યું તમને મુખ્ય ત્રણ ઋતુઓ ઉનાળો ચોમાસુ અને શિયાળો છે તમને
અ ના મને ઉનાળો એટલું બધું નથી ગમતો અ કારણ કે એમાં ગરમી બહુ લાગે છે અને બહાર નીકળવું આપણને મ મુશ્કેલ થઈ જાય છે ને તમને
હા મને પણ નથી ગમતું પરંતુ ઉનાળામાં કેરી ખાવાની મજા કઈક અલગ જ હોય છે કેરીનો અ કેરીને એ તો ફળો ન રાજા કહેવાય છે હમ
હા એ તો તમે સાચું કીધું કે કેરીને ફળો નો રાજા કહેવાય છે ઉનાળાના દિવસોમાં અ દિવસો આમ લાંબા હો હોય છે ને રાત ટૂંકી હોય હતી તેથી લોકો વહેલી સવારે અ અથવા સાંજ જે બહાર ફરવા જાય છે
હા મારું પસંદીતા ઋતુ તો ચોમાસું છે
મને પણ વરસાદ દમ જોવો ખુબ ગમે છે વરસાદ પછી ધરતીની સુગંધ કેટલી સરસ લાગે છે અને દરેક જગ્યાએ હરિયા હરિયાણી છવાઈ જાય છે અને ખેડૂત માટે પણ ચોમાસું ખુબ મહત્વનુ હોય છે કારણ કે પાક માટે પૂરતા પાણીની જરૂર હો હોય છે જો વરસાદ ઓછો પડે તો ખેતીને નુકસાન થાય અને જો વરસાદ વધારે પડે પડે તો પૂર જેવી પરિસ્થિતિ દ થઈ જાય છે એટલે સંતુલિત વરસાદ હોવો ખૂબ જરૂરી છે
હા એ તો તમને સાચું કહ્યું શિયાળાની ઋતુ વિશે અ તમારું
હમ મનીષ શિયાળા અ ખૂબ ગમે છે અ કારણ કે એમનું વાતાવરણ ઠંડુ અને અને આનંદદાયક હોય છે અને હા શિયાળામાં પ્રવાસ કરવાની પણ ખુબ મજા આવે છે લોકો ગરમ કપડા પહેરે છે અને ગરમ ખોરાક ખાવાનું પણ પસંદ કરે છે અને ગુજરાતમાં શિયાળો બહુ અ કડક નથી હોતો પણ સવાર અને રાતે ઠંડી સારી પડે છે શું તમને લાગે છે કે છેલ્લા કેટલા વર્ષોમાં શ્રૃતુ માં આપડો ફેરફાર જોયો હશે
હા ચોક્કસ ઘણી વાર વરસાદ ઋતુ પૂરી થયા પછી પણ પડે છે અને ઉનાળામાં તાપમાન પણ સતત વધી રહ્યું છે આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ તેનું મુખ્ય કારણ છે ગ્લોબલ વોર્મ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વમાં હવામાન બદલાઈ રહ્યું છે વૃક્ષોનું કાપણ પણ મોટી સમસ્યા સમસ્યા છે જો વધુ વૃક્ષો વાવવામાં આવે તો તાપમાનમાં ઘટા ઘટાડો થઈ શકે અને હવાની ગુણવત્તા પણ સુધાર આવશે પ્રદૂષણ ઘટાડવું પણ ખૂબ જ જરૂરી છે વાહનો અને ઉદ્યોગો માંથી નીકળ તો ગુમાડો પર્યાવરણ ને નુકસાન પહોંચાડે છે એટલે આપણે રોજિંદા જી જીવનમાં નાના નાના પગલા લઈ શકીએ
હા એ તો તમે સાચું કીધો કે આપડે રોજિંદા જીવનમાં નાના નાના પગલા લેવા જોએ જેમ કે વધુ વૃક્ષ વાવવા પાણી બચાવવું પ્લાસ્ટ પ્લાસિટિક ઓછો ઉપયોગ કરવો અને શાળામાં પણ વિદ્યાર્થી ને પર્યાવરણ વિ વિષય સમજાવવું આ એ કારણ કે એજ આપડી આવનારી પેઢી છે અને પૃથ્વીનું રક્ષણ એ જ કરશે એ અ કરશે એટલે આપણે એ લોકોને ને બધું સમજાવવું જોઈએ
હમ સાચું કહ્યું તમને દરેક ઋતુ આપણને કઈક શીખવે છે જેમ કે કે ઉનાળા સહનશક્તિ શીખવે છે. અ ચોમાસું નવી તાજગી લાવે છે અને શિયાળો શાંતિનો અનુભવ કરાવે છે. કુદરતની આ વિવિધતા જ જીવનને સુંદર બનાવે છે જો આપણે કુદરતની કાળજી રાખીશું શું તો કુદરત પણ આપણી કાળજી રાખશે.
આથી તને ખુબ સુંદર વાત કરી અને જો અને જોવ ને આજે આ સવારે તો પેલા આપડી કેટલી ખૂબ ઠંડી હતી પણ બપોરે કેટલી ગરમી પડી અ પડવા લાગી હતી
હા આજકાલ હવામાન નો કોઈ ભરોસો જ નથી ક્યારે શું બદલાઈ જાય તે કહી શકાય નહીં પહેલા ઋતુઓના સમય લગભગ નક્કી રહેતો હતો. પરંતુ હવે લાગતું નથી ક્યારેક શિયાળામાં પણ ગરમી લાગે છે અને ઉનાળામાં અચાનક વરસાદ પડી જાય.
હા આ તો તમે સાચું કીધું. હા આબોહવા પરિવર્તનના કારણે દુનિયાભરમાં આવા ફેરફારો જોવા મળી રહ્યા છે અને આપણે સમાચારમાં પણ વારંવાર તેની ચર્ચા અ થઈ હશે. અ મને તો અ તમ જેમ કે આપણે પહેલા જ કીધું તે આપણ આપણને બધી ઋતુ અ આપણા માટે મહેનત હોય છે જેમકે શિયાળો, ઉનાળો, અને ચોમાસું શિયાળામાં ઠંડી લાગે છે એટલે આપણે એમાં અ વધારે કરીને શિયાળામાં તો આપણો એક ભારતનો તહેવાર પણ આવે છે અ ઉત્તરાયણ ઉત્તરાયણ તેને બી આપડે સરખી રીતે ઉજવીએ છે અને ઉત્તરાયણમાં આ પછી આપને ઊંધિુંયુ અને જલેબી ખાવાની પણ મજા આવે છે. છે. પછી ઠંડીમાંજ આપણું છવ્વીસ જાન્યુઆરી પણ આવે છે. પછી આપડે ઉનાળા ની વાતો કરીએ તો એમાં આપણને કેરી ખાવું કેરી ખાવા માટે મને કેરી બહુ ગમે છે એટલે કેરી અ નો કેરીનો એટલે મને ઉનાળો ગમે છે. અને પછી આપડે જોય ચોમાસું ચોમાસું અ ચોમાસું કોને ના ગમે ચોમાસું બધાને ગમે. છે. પહેલા વરસાદ પછી જે માટીની સુગંધ હોય છે તે કેટલી સરસ લાગે લાગે છે અને પછી અ નામ શું જ છે અ પછી એમાં જે ખેડૂતો છે તે લોકોને પણ કેટલું અ સારું હોય છે. કે એ લોકોનો જે પાક છે તે તૈયાર થઈ જાય છે.
હા એ તો તમને સાચું કીધું. અ ચાલો પછી આપે મળીને વાત કરીએ.